હલો.
હવે અવાજ.
કેમ છો મજામા?
મજા મજા. જેમ છે.
બસ આનંદ મંગલ છે હુ હાલે
કે હાલે છે હજી
નોકરી તો કરવાની જ છેે જિંદગી આખી.
હોસ્પિટલ એ જાવ.
હા. જાઉું છું કોવતરે
હે.
કો્વાર્ટર જાઉં છું.
પટી ગયું
હા.
તો સાંજે પોહોંચી જજો રેલવે સ્ટેશન સાડા હાઠે. હાડા હાઠ વાગ્યા માં પહોંચી જજો. અવાજ કપાય છે કે હું છે? અવાજ આવતો નથી. હલો. હલો. હલો.